હલો
એો
બસ બસ મજામાં શું કરો બોલો તમે
મય નહી બસ મજામાં આ થોડું હવે આવશે આપડે ગણેશ ચતુર્થી એનું થોડું પ્લાન વિચારીએ કે ગણપતિ ની સજાવટ શું કરીિયા ફેર
એટલે એમાં તો જુઓ ને શણગરવા માટે લાઈટસ ને એવું બધું લાવવાય શકાય એના જે પાટલો હોય ગણપતિ ની મૂર્તિ મૂકવા માટે એ બી સારો એવો એના ઉપર લાલ કાપડ છે એ બધું લાવવું પડે પછી અ એમના માટે હાર ને એવું બધું અને ગળામાં પહેરવા માટે પછી આજુબાજુમાં સજાવટ માટે અમુક ડેકોરેશન ન સામાન લાવવો પડશે પછી જે ફૂલ ને એવું બધું તો લાવું જ પડશે ફૂગગા છે અને અમુક જે અ સાધન સામગ્રી છે જે સ્થાપના કરવા માટે યુ યુઝ જરૂર પડશે તે બી લાવી પડશે
હા અને એક તરફા તમે જોવા તો કેવું કે દરેક તહેવાર માટે કેવી સજાવડ ને એવું બધું અલગ અલગ હોત થતું હોય છે દિવાળી લઈ લો નવરાત્રી લઈ લો ઉત્તરાયણ લઈ લો પછી હોળી લઈ લો એટલે કેવું કે દરેક તહેવાર માટે અલગ અલગ આપણે સજાવટ કરતા હોઈએ છીએ
હા એટલે જુવા ને હમણાં નવરાત્રી આવશે એટલે તમે કેશો કે મારે ચણિયા ચોળી જોઈએ છે તો તમે ચણિયા ચોળી લેવા જોશો પછી પાછું કે છે કે ગરબાના પાસીસ બી જોયશે ઉમરેટ ના તો એ પાસ એ બી લઈ આવજો એટલે એ વાત કે ઉત્સાહ તો રહેવાનો જ ભલે ને હજુ તો વાર હોય બે મહિનાની કે ત્રણ મહિનાની તો અત્યારથી જ તૈયારી એવી વાત તમારી તો
હા એ તો વાત સાચી છે આપડણે ઉત્તરાયણ ની જ વાત કરો ને ઉત્તરાયણ માંથી કેટલું બધું આમ તહેવાર જ કેવું હોય કે પતંગો ન તહેવાર અને ખાણી પીણી નો તહેવાર
હ એટલે આમાં બધા ભેગા થાય અને એક જણ ફીરકી પકડે એટલે કે પતંગ ચગાવે એક અને જોડે એ ફિરકી પકડે અને આજુબાજુમાં ઘરના લોકો ખાતા હોય અને જોડે બૂમો બી પાડતા હોય કે ભઈ પતંગ કપાયો પતંગ કાપ્યો લપેટ ને એવી બધી બૂમો આજુબાજુમાં અસ્ત એક ડીજે વાગતા હોય અને પાછા ભૂંગળા વગાડતા હોય અને પાછા નાના છોકરાઓય તો ફુગ્ગા ઉડાડતા હોય
હા એતો વાત સાચી છે અને ઉત્તરાયણમાં તો આપણને ઊંધિયું ખાવાની પણ ઘણી મજા આવતી હોય જલેબી તલ ની ચીકી એ બધું ખાવાની એમ ઘણો જ ઉત્સાહ હોય આપણામાં
હા એ વાત કર તમે સાચી કીધી કે ખાવાનું તો હોય જ છે અને અમારી ચીકી છે એ તમે જે કીધું હ એના વગર તો રેવાય જ નહીિ ઊંધિયું નહિ બધા વગર તો કે ઉત્તરાયણ અધૂરી જ લાગે તમે ગમે તે કરો
હા એ તો ઘણી સાચી વાત કીધી તમે અને પણ ઉત્તરાયણમાં તો કેવું કે આપડણે અમુક વા તો કેવું ચાઈના દોરી વાપર હોય છે એ પક્ષીઓ માટે ઘણી હાનિકારક બનતી હોય છે
હા એ વાત તો તમે બરોબર કીધી અ ઇવન પક્ષીઓ માટે બી નહી કે હ્યુમન માટે બી એ હાનિકારક જ છે કેમકે જયારે ચાયના દોરી થોડીક પ્લાસ્ટિકની થોડીક કરંટ વાળી હોય એટલે કે એમાંથી કરંટ પ પસાર થાય એવું કઈક હોય છે તો જયારે આ લાઈટના થાંભલા ઉપર કે લાઈટના તાર ઉપર જયારે પડે દોરી તો અમુક વખત કરંટ બી અનુભવાય છે તો એ ખરાબ બાબત કહેવાય એટલે ગવર્મેન્ટે બી એને બેન કર્યું છે અત્યારે તો બી લોકો બ્લેકમાં લોકો લાવે જ છે તો એ ખરાબ વસ્તુ છે
હા એ તો ઘણી સાચી વાત કીધી અન એને દૂરી ના કારણે મોટો અકસ્માત પણ થઈ શકે છે
હ એટલે બાઈકો વાળા છે કે ભાઈ જવા વાળા છે તો અ સ્પીડમાં જતા હોય અને દોરી કપાઈ હોય તો ગળામાં ભરાઈ જાય તો અમુક એવા કેસીસ બી બનાયા છે કે આખું ગળું કપાઈ જાય કા તો બહુ ઈજા પહોંચી હોય. ને બાબી અમુક એવા આ કેસ બનેયા છે કે છોકરાને ધ્યાન ના રાખીને કાતો પછી મોટા હોય તો બી આ પતંગ ચગાવવા કે કાપવાની ધૂનમાં હોય. ને પછી ઉપરથી નીચે પડ્યા તો એ તમને ખબર જ છે કે કેવું વસ્ત
ગંભીર ઈજા થઈ શકે આપડા શરીર માં. અને સાથે સાથે તો આપણેે પક્ષીઓની સુરક્ષાનું પણ ધ્યાન રાખવું જોઈએ. કારણ કે જો બને એટલું તમે સવારે આઠ પછી પતંગ ચગાવો ને તો એ સારું રે કેમ કે છ વાગ તત્યાથી તો સાત આઠ વાગ્યા સુધી તો તમે જુઓ ને તો કે પક્ષીઓ ખોરાક ની શોધ માટે જતા હોય છે અને સાંજે પણ તમે છ પછી પતંગ ચગાવાનું‌ બંધ કરી દેવું જોઈએ કારણ કે છ પછી એ લોકો પાછા આવતા હોય છે એમના પોતાના ઘરે.
હા એટલે એ બી વાત સાચી છે કે ભાઈ સવારના ટાઈમે અને સાંજ ના ટાઈમે ના ચગાવો તો સારું. અને જોવાને આપડે તુક્કલ હતા તો લોકો તુક્કલ સળગાવતા હતા. ને ઉપર છોડતા હતા. તો આમ જોઈએ તો મજા આવતી કે ભાઈ આપડે તુક્કલને એવું બધું છોડીએ છીએ. પણ એક બાજુ જોઈએ તો એ અમુક વખતે ઘરમાં ઘુસે કે બીજા કોઈ ફેક્ટરી કે ગમે તે જગ્યાએ હોય તો ત્યાં બી નુકસાન કરે. ને ગામડામાં જોઈએ તો ઘાસ ને એવું બધું વધારે હોય આ સુકા ઘાસ ને તે બી એના લીધે બઉ મોટી આ સર્જાય તો એ ખરાબ વસ્તુ થાય એટલે એ બી બેન ક્યારે આતો હતો સારી વાત છે એને.
હા પછી આપડે નવરાત્રી ની વાત કરીએ તો નવરાત્રીમાં પણ ઘણી મજા આવતી હોય છે નઈ.
હા નવરાત્રીમાં તો જુવાન સાંજ પડે એટલે બધા ભેગા થઈ જાય કે ભાઈ આઈ જજો તમે મે આ ગ્રાઉન્ડ ઉપર આટલા વાગે આરતી ના ટાઈમે એટલા બધા ભેગા થઇ ગયા. બધા ના ફ્રેન્ડ સર્કલ સાથે ને આરતી કરે પ્રસાદ લે અને પછી એ હાલો ગરબય ગુમિયે રે પછી ચાલુ અને ગુજરાતી લોકો તો પછી આખી રાત રમાડે તો એ જપે જ નહી એવી વાત.
હા એ તો ઘણી સાચી વાત. દીધી તમે અને નવરાત્રીમાં તો ઘણા બધા દેવીઓની આપડે ઉપાસના કર કરતા હોઈએ છીએ. પછી દાંડિયા અને ગરબા પણ રમવામાં આવતા હોય છે ચણિયા ચોળ કેળું પહેરીને ઘણા બધા યુવાનો અને યુવતીઓ આવતા હોય છે ગરબા રમવા માટે.
હા એમાંય બધા નવા નવા શીખીને આવે. અ એક તાળી બે તાળી ત્રણ તાળી સિમ્પલ છે પછી દોઢિયું રમે રાસ રમે ગરબા રમે પછી અમુક નવા સ્ટેપ શીખીને આવ એ રમે. પછી અમુક ટીમલી રમ્યા પાછા અમુક ના હોય તો. એટલે એવું બધું અલગ અલગ પોત પોતાની રીતે રમે અને ઉત્સાહ કરે. ને માતાજી ની આરાધના કરે.
હા હા એતો ઘણી સાચી વાત કીધી તમે. કે નવરાત્રીમાં ઘણી જ મજા આવે અને પરંપરાને આપડણે જાળવી પણ રાખી ત આ આવીએ છીએ હાલ સુધી માં
હા પણ હવે થોડુંક આમ થોડું એમાં બી અ તત્વો અમુક એવા થઈ ગયા કે ભાઈ આવો અવસર હોય તો બી બગાડે આમ યુગલો કહીએ કેવા કે આવું બધું કરીને બગાડે કે ભ માતાજી નું છે ને આવું તમે એવી જગ્યા આવું કરો તો એ ખરાબ વસ્તુ કેવાય કેમ
હા એ તો વાત તમે સાચી કીધી પછી આપડે જુઓ ને કે દિવાળી ન તહેવાર તો દિવાળી ના તહેવાર માં પણ આપણને ઘણી મજા આવતી હોય છે.
હા એટલે દિવાળી ના તહેવાર માં તો જોુવા ને ફટાકડા છે ફટાકડા ફોડીએ ગામડે બધા સગા વાળાઓને મળીએે પછી એકબીજા એકબીજાના ઘરે જઈએ ઘર સાફ કરીએ દિવાળી પેલા તો પેલા પછી ધમની પૂજા કરીએ એટલે ઘણી બધી વસ્તુ કરીએ અને લાંબ પાચમ ના દિવસે ફરી પાછું ધંધે વળગી જઈએ આપડે
હા એ તો ઘણી સાચી વાત કીધી તમે અને દિવાળી નો ઇતિહાસ પણ આપડ શ્રીરામ જયારે અયોધ્યા પાછા આવ્યા ત એ એના લીધે એ દિવસ ના લીધે આપણે ઉજવતા હોઈએ છીએ
હા એ તમે કીધું હતું કે અધર્મ ઉપર ધર્મ નો વિજય
હા ઘણી સાચી વાત કીધી તમે
હા એટલે આમ બધી જોઈએ તો તહેવારો તો આમ જીવનમાં જોઈએ જ કે ભાઈ અલગ અલગ હોય અને એમાં બી આપડે એક મેન તહેવાર કહીએ તો આપડો ભારતનો રાષ્ટ્રીય તહેવાર છે કે ઇન્ડિપેન્ડન્સ ડે અને રિપ પબ્લિક ડે એના તો કેમ ન ભૂલાય
હા એ દિવસે આમ ઘણા બધા દેશભક્તો અ ઝંડા ને સલામી દઈને આપડું રાષ્ટ્રદાન કરતા હોય છે.
હા એટલે એ દિવસે લાલ કિલ્લા ઉપર વડાપ્રધાન જે હોય એ સલામી આપે અને ત્યાં પરેડ બી થાય અને ત્યાાર શોભી થાય આપણા સેનાનોને અલગ અલગ ભતભાતની જે કૃતિઓ છે આપણે સંસ્કૃતિ એની બી શું થાય ત્યાં અ લાલ કિલ્લાની આગળ
હા અને આ દિવાળી લઈ લો કે હોળી લઈ લો કે નવરાત્રી લઈ લો કે ઘણા બધા એવા તહેવારો આપણે ઉજવતા જ હોતા હોઈએ છીએ તો ઘણા એ બધા તહેવારોની પાછળ પણ એક આમ અ કથા જોડાયેલી હોય છે.
હા હા એ વાત તો બરોબર છે એટલે એના લીધે આપડે થોડોક આમ કહીએ ને કે આપડે વર્ક છે તો એમાં બ્રેક લેવો જોઈએ તો તહેવારો એક જાતનો આપણા માટે બ્રેક બી છે એમ કઈ
હા એ તો ઘણી સાચી વાત કીધી તમે
હા એટલે તહેવારો જોઈ જરૂરી છે આમ તો
હા હા વાંધો નહી સારું સારું ચલો. અછી ખોકડી વ સાર થસી
હા હા તી
હા વાંધો ન સારું સારું